હલો કેમ છો મજેમાં- હવે આજે આપણે મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વચ્ચેનું સંતુલન વિશે વાત કરીશું.
ઓકે બરાબર-
હવે આજે રસ્પ્રદ વિષય છે. જે છે મોબાઈલ નોટિફિકેશન અને માનસિક શાંતિ વચ્ચે નું સંતુલન-
બઉ સરસ વિષય છે. આજે તો મોબાઈલ નોટિફિક- શન વગર નો દિવસ કલ્પવો પણ મુશ્કેલ લાગે છે.
સાચી વાચી સવારે આગ ખુલે- એટલે પહેલું કામ મોબાઈલ તપાસવાનું થઇ ગયું છે.
હા ઘણા લોકો પેલા રામ બંધ કરતા કરતા- સામાજિક માધ્યમો પણ જોઈ લે છે.
હા- અને મને તો લાગે છે કે આ આદત થી દિવસ ની શરૂઆત શાંત રીતે થ- -પ નથી.
બિલકુલ- સવારે જ કોઈ નકારાત્મક સમાચાર જોઈ જઈએ- તો મન પર અસર પડે છે.
હા અને આ- કેટલીક વાર તો કોઈ સંદેશ પણ એટલો તાત્કાલિક હોતો નથી.
પણ નોટિફિકેશન નો અવાજ- આવે એટલે ઉત્સુકતા થઈ જાય છે.
અને હું તમને એક ક્ સવાલ પૂછો તમે બધી એપ્લિકેશનમાં નોટિફિકેશન ચાલુ રાખો છો?
પહેલા રાખતી હતી પણ હવે- ઘણી બંધ કરી દીધી છે.
તમ એનાથી શું ફરક પડ્યો-
ધ્યાન વધુ કેન્દ્રિત રહે છે. અને કામ કરતી વખતે વારંવાર મોબાઈલ તરફ જોવું પડતું નથી-
હા બહુ સારી વાત છે. હું પણ નોંધું છું. કે નોટિફિકેશન આવી એટલે એકાગ્રતા તૂટી જ જાય છે.
ખાસ કરીને જયારે કોઈ મહત્વનું કામ કરતા હોઈએ ત્યારે-
હ હા સાચી વાત છે તમે સામાજિક માધ્યમો માટે અલગ સમય રાખો છો?
હા સવારે અને સાંજે થોડો સમય-
તો દિવસભર તપાસતા નથી તમે ફોનને-
જરૂર હોય તો જ-
ઓ સરસ - અને આજે ઘણા લોકોને તો કઈક ચૂકી ના જઈ એવી લાગણી પણ રહે છે.
હા એવું લાગે છે કે કોઈ મહત્વની માહિતી રહી ના જાય-
હા, પણ દરેક માહિતી જાણવી જરૂરી હોય છે.
ના, બિલકુલ નહીં. ઘણી માહિતી આપણા જીવનમાં કોઈ ખાસ ઉપયોગી હોતી નથી.
મને તો એક વાત રસપ્રદ લાગે છે. પેલા લોકો ઘડિયાળ જોઈને સમય જાણતા હતા. હવે મોબાઈલ ખોલી તો નોટિફિકેશનમાં જ અટકી જાય છે.
હા, હા, આવું તો મારી સાથે પણ ઘણી વખત થાય છે.
એવું છે, હવે મોબાઈલ ખોલ્યો. સમય જોવા માટે અને પછી દસ મિનિટ સામાજિક માધ્યમોમાં જ નીકળી જાય છે.
હા, પછી યાદ આવે છે કે હું તો બીજું કામ કરવા આવ્યો હતો, આવી હતી.
હમ અને મારી જોડે એવું જ થઈ જ. હવે નોટિફિકેશન તણાવ પણ વધારે છે એવું લાગે છે તમને.
હા, બરાબર. ખાસ કરીને કાર્ય સ્થળના જૂથ. ઈમેલ અને સામાજિક માધ્યમોને કારણે
કેટલીક વાર તો મોબાાઈલ શાંત સ્થિતિમાં મૂકી દેવો જોઈએ.
હા, હું રાત્રે મોબાઈલ શાંત સ્થિતિમાં રાખું છું.
હા, તમને એનાથી ઊંઘમાં ફરક પડે છે.
હા, બઉ જ. પેલા રાત્રે પણ અવાજ આવે એટલે આંખ ખુલી જતી હતી.
અને આજે ઊંઘની ગુણવત્તા પણ મોબાઈલ થી પ્રભાવિત થઈ રહી છે, રાઈટ?
હા. લોકો સુતા પહેલા સુધી પડદા પર નજર રાખતા હોય છે.
હા, અને વાદળી પ્રકાશ વિશે પણ ઘણું સાંભળ્યું છે.
હા, પણ મુખ્ય વાત એ છે કે મગજને આરામ મળતો નથી.
હું તો વિચારું કે, સુતા પહેલા પુસ્તક વાંચવું વધુ સારું લાગે છે.
અથવા હળવું સંગીત સાંભળવું જોઈએ.
સાચી વાત છે. તમે ડિજિટલ વિરામ વિશે સાંભળ્યું છે?
હા, એક દિવસ અથવા થોડાક કલાક મોબાઈલ થી દૂર રહેવું જોઈએ.
ઓ તો તમે ક્યારેય તેનો પ્રયાસ કર્યો છે.
એક રવિવારે સામાજિક માધ્યમ નો ઉપયોગ સંપૂર્ણ બંધ રાખ્યો હતો.
તો પછી તમને કેવું લાગ્યું?
શરૂઆતમાં થોડું અજાણ્યું લાગ્યું પરંતુ પછી ખુબ શાંતિ મળી.
ઓ સરસ વસ્તુ. હવે પછી મને એક વાત પૂછવી કે તમને? તમે પડદા પર વિતાવેલો સમય તપાસો છો?
હા, હવે તપાસું છું. પેલા તો ધ્યાન જ નહતું. કે કેટલો સમય મોબાઈલ પર જતો રે છે?
હા, સાચી વાત. પછી તમે તમને શૌ જાણવા મળ્યું એમાંથી?
એક દિવસે લગભગ પાંચ થી છ કલાક. મોબાઈલ પર જતો હતો.
આટલું બધું.
હા, અને તેમાં અડધો સમય. તો સામાજિક માધ્યમો માં જ પસાર થતો હતો.
અને પછી તમે શું ફેરફાર કર્યો એમાં?
કેટલીક નોટિફિકેશન માટે દૈનિક સમય મર્યાદા નક્કી કરી.
એથી શું ફાયદો થયો તમને?
હા ઓછામાં ઓછું યાદ તો. અપાવે છે કે હવે ઘણો સમય થઈ ગયો છે.
સાચી વાત છે મને લાગે છે કે નોટિફિકેશન એક પ્રકારનું વ્યસન પણ બની શકે છે.
હા બિલકુલ કોઈ સંદેશ ના આવ્યો હોય, તો પણ લોકો મોબાઈલ તપાસતા જ રહે છે.
હા આ આદત બની જાય છે.
અને કેટલીક વખત ખાલી મોબાઈલ ખોલીને ફરીબંધ કરી દેતા હોઈએ છે.
આવું તો મારી સાથે પણ થાય છે.
આપણું મગજ નવી માહિતી શોધવાની આદત પાડી લે છે.
હા અને પહેલા લોકો રાહ જોતી વખતે આસપાસ નું વાતાવરણ નિહાળતા હતા. .
હા. હવે મોટા ભાગના લોકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે.
હા ટ્રેન હોય, બસ હોય કે હોસ્પિટલ હોય, લગભગ દરેક જગ્યાએ આવું જ જોવા મળે છે.
હા લોકો બેઠા બેઠ બેઠા હોય, છતા વાતચી ઉછી કરે છે. સાથે બેઠા હોય છતાં વાતચત નથી થતી.
તમને શું લાગે છે કે સામાજિક સંબંધો વધ્યા છે કે ઘટ્યા છે?
મને લાગે છે કે બંને થયું છે.
એ કેવી રીતે?
દૂર રેય ના લોકો સાથે સંપર્ક વધ્યો છે પરંતુ નજીક ના લોકો સાથે વાતચીત તોચે કઈ ગઈ છે.
બહુ રસપ્રદ નિરીક્ષણ કર્યું તમે. .
પરિવારના મેળાવળમાં પણ ઘણા લોકો ફૂટા લેવામાં જ વ્યસ્ત રહે છે.
હા અને ક્ષણ નો પણ આનંદ માણવાને બદલે એને નોંધવાવામાં વધુ ધ્યાન રહી છે.
હા પછી ફોટા તો રહે છે. પરંતુ એ ક્ષણ નો અનુભવ ઓછો રહે છે.
તો તમે ક્યારે નોટિફિકેશન વગરની સવારનો અનુભવ કર્યો છે.
હા રજાઓ દરમિયાન.
તો તમને કેવું લાગ્યું.
ખુબ હળવાશ અને શાંતિ નો અનુભવ કર્યો.
શું ખાસ ફરક અનુભવાયો?
મનમાં ઓછા વિચ ઓછા વિચારો હતા અને ઉતાળ ઉતાવળ પણ ઓછી હતી.
તો આપડે રોજ પણ એવો થોડો સમય કાઢી શકીએ ને.
જરૂર સવારે એક કલાક મોબાઈલ થી દૂર રહી શકાય.
સવારની શાંતિ આખા દિવસ પણ સારી અસર પાડે છે.
હા દિવસની શરૂઆત જેવી હોય એવોજ માહોલ રહે છે.
હવે નોટફિકેશન કેવી રીતે સંભાળી શકાય.
મહત્વના જૂથોને અલગ અલગ રાખી શકાય.
અને હહ બાકીના ને શાંત સ્થિતિમાં રાખી શકાય છે.
બિલકુલ સાચું.
તો કેટલીક વખત લોકો તરત જવાબની અપેક્ષા પણ રાખે છે.
હા પરંતુ દરેક સંદેશા તાત્કાલિક હોય. એવું જરૂરી નથી.
અને આપણેે બીજાના સમયનો પણ આદર કરવો જ જોઈએ.
સાચી વાત છે.
તમને લાગે છે કે ટેકનોલોજી કંપનીઓને વધુ નોટિફિકેશન મોકલે છે એમ?
હા કારણ કે તેઓ લોકોનું ધ્યાન પોતાની તરફ રાખવા માંગે છે.
અને આજના સમયમાં તો ધ્યાન ખુબ જ કિંમતી બની ગયું છે.
અને જે પોતાનું ધ્યાન નિયંત્રિત કરી શકે, એ વધુ કાર્ય ક્ષમ બની શકે છે.
આ બહુ સુંદર વિચાર છે.
હું હવે રોજ થોડો સમય મોબાઈલ બીજા રૂમમાં મૂકી દઉં છું.
તો તમને એનાથી શું ફાયદો થય છે?
કામમાં વધુ ધ્યાન રહે છે.
સરસ. આવીને આવી આપણેે વાત ફરી કરતા રહીશું. ઉપયોગી
સારું. આવજો.
આવજો. નમસ્કાર
આવજો. નમસ્કાર